હલો
આવાજ આવે ને
હા અવાજ આવે છે બરોબર
ઓકે
ખેંચી જ લેવાનું છે.
હમ્મ
જેટલું થાય એટલું આજ
એક કોલ તો રિજેક્ટ થઈ જ્યો હું બતાવે
બતાવ્યા,
હા
એટલે શું બતાવ્યું એમાં
બીજું હું કેવાય ઓલો આપડે ઓલો એક સેકન્ડ નો કોલ નતો કર્યો એમાં
એટલે રીજેક્ટ થઈ જ્યો ઈ
એમાં રિજેક્ટ બતાવે હ ખબર ને રિજેક્ટ થઈ ગયો હોય
એટલે રિજેક્ટ તો બતાવીને આપડો બતાવી ને રિજેક્ટ તો કઈ વાંધો નહી તો એ રીજેકજ સે ઈ તો આ સાચું જ છે તો આ બધા આપડે કરીએે આ કરી એ બધા તો એક્સેપ્ટ છે ને
હા બીજા બી જે કરી એક્સેપ્ટ છે જે આપડે ઓલું હું કેવાય એક સેકન્ડનો આપડે બોલ્યા ક-કપાઈ ગયો કોલ તો ઈ લગભગ રિજેક્ટ થઈ ગયો એવું દેખાહે
હ તો ઈ કોલ તો રીજેક જ છે કેમ કે આપડ વાત જ નથી કરી રહી તો પહિ એટલે તો કઈ ના કિઉ કરાય આપડે
હમ્મ વાત જ ની કરી એટલે જે આપે આ બધા કરીએને દસ દસ મિનિટ ઈ કોલ લગભગ એક્સેપ્ટ થાશે
મને એવું લાગે છે કે કોલ બધા રિજેક્ટ થશે
હા રિજેક્ટ કાલ વાળો ટોપિક લઈ લઈ પાછો આપડે ઠીકે થોડો ટોપિક ઉપર વાત કરીને તો મેળ આવી જાય મજા આવી જાય કેમ કે પછી આપડે નોર્મલ વાત કરીએને તો હાલે
ના તો લઈ લ કીધું જિંદગીનો જિંદગીનો છે તમને તમને જમવામાં શું પસંદ છે
જમવામાં તો આપડે શું જોઈએ આપડે તો કાઠિયાવાડી લોકો આપડે દિહે આપડે તો રોટલા હોય ખાવ ને રોટલા કે રોટલા રોટલી ખાવ
આપડો કેવું છે બાજરા ના ઘવની રોટલીમ ખ તો બાજરાને રોટલા જ ખઉં મુ તો
હા બાજરાન રોટલો અને હું કેય કે શાક હોય આપડે તો ખેતર માંથી આપડે ગામડામાં રેતા હોય એટલે શું કેવાય ખેતર માંથી આપડે બકાલું બકાલો ઉતારી જાવી એની
અમે બહાને બાજરાનો રો લો ને કઢી હોય ને પછી પછી ઓલો મગ હોય ને તો કેવી મજા આવે બહુ મજાઆવી ખાવાની આપડે
અરે બઉ મજા આવે અને પછી શું કે કે રીંગણ નો ઓળો હોય રીંગનોળો અને રોટલો હો ને તો બુ મજા આવે
એતો બહુ મજા એની સાથે ગડબડ હોય ને સાસ ને
હમ્મ સાસ અરે સામો પડી રહ્યા આતો જામો પડી
એ બધી ગાનું જામુ જ પડી જાયે આપડે
હા મજા અત્યારે શું કેવ કે વરસાદ ન મોસમ છે એટલે વત્તા તો હારુ હરું મસ્ત બકાલ હો છે તાજુ તાજું હવે તો
અત્યારે તો બકાલું પણ ફટાફટ પતી જાય છે અત્યારે તો
હમ્મ ફટાફટ પતી જાય છે અત્યારે તો
કેમ કે અત્યારે ચોમાસામાં તો ખાવા વાળા બહુ હોય
અરે સોમ તો કંટ્રોલ આવે ખબર કંટ્રોલ આવે અ ત કન્ટટ્રોલ કંટોલર નું શક બઉુ મજાવા કડવું લાગે થોડું એમાં થોુંક મોરસ મોરસ નાખી ને તો મજા આવી જાય
અંતુલ ન શાક એ ખાવાની મજા
હવે કંટ્રોલ આવે છે હવે તો
હમ હમણા વરસાદ પડી ગ હણા વેલાલા વેલા નીકળશે નેણા ગમે ત્યાં મન પડી જાળવામાં ચોટી ચોટેલા હોય ગમે અહં
તો ભાવો આવેને વેસવાથી આવેને તો ભાવો આવે કો
અમાર તો એમના મત
હા એ મન થાય એમાં પણમ સિટીમાં આપડ બેેસવાઈાવ ને તો બહુ ભાવ આવેે કેમ કે ન્યા મળે નહી ને પછી
અહંયા મળી ને આપડે ગામડામાં તો ગમેીને વેલા તોડી ના તો ખાઈ ને
હમ હમ ખાઈ નાખીને
એ હમણાં નીકળ છે હમણા તડકો પડશે ને એટલે પછી
હા એટલે વેલા તો થઇ ગયા મોર ફૂલ આવવા ડ્યા છે એને
હા એટલે અત્યારે રીલામ અમારે તો વાડીયું માંથી આવ અત્યારે
કે ગામડા મારો તમે ગામડામાં રહો કે સિટી માં રહો
ગામડામાં રો છ છે સિટીમાં ન ગામડામાં
કે કામ દરિયાકાાંઠે આપડે
ના દરિયા દરિયાગાે તો અરે જ ગીર સોમનાથમાં કેમ કે અહીંથીમારે્યાં જવું પડે બત્રીસ કિલોમીટર થાય
હા બત્રીસ ગ્રામ
લી અમે તો ગામડામાં જઈએ છીએ તમે કો ગામડા મજરી દઈશો ને
હા ગામડાામમાં આપડે એમ કેવાય કે મો મહુવા સાડ
ગામડામાં જ મજા આવે ભાઈ સિટી કરતા
નહી ગામડામાં જ બજા આવી યાર સિટી માં તો અત્યારે કેવાય તમને ગામડામાં રહેલા હોય ને સિટીમાં મજા ના આવે રહેવાની એટલી બધી
ગામડામાં મીને કઈ લપ ના હોય ને સિટીમાં તો પછી બધી લપવું હોય ભાઈ
અરે બહ યાર ગામડા હું આપણે ખુલ્લું પણ આપણે ખુલ્લું મજા આવે વાતાવરણને આ બધું પેક હોય બિલ્ડીિંગ હોય આપણને ઘોટણ પ જેવું થાય અંદર અંદર મજા ન મળ
હમ એટલે જ ને તમે ત્યાં તમે જો તમે ત્યાં વરસાદ એવ્યો હોય વરસાદ આવ્યો હોય તો આપણે અંદર અંદર એવું પણ આપડેં વરસાદ રહી ગયયો હોય તો આપણે તરત બહાર નીકી તો કેય મુજબમ લોકેશન કેવું બતાયું બાર નીકળે તો ખો બ લું બધું દેખાઈ અબ અનેે એ તો નોકરી ગંદકી થઈહીયા તો
અરે ગંદકી ને હું કે બિલ્ડીંગ ર ને બધું આમ તમને ઠંડો પવ એમ જોવા મળે અને બહાર નીકળવા ને તો આમ બધું અલગ જ દેખાય
આપડણા ગામડા બધે એવું કઈ નઈ હા વરસાદ રહી ગયો બહાર નીકળ્યા
હા
અમુક ને એવું આવ્યું પછી
હા એવું
એજ ન એજ મજા આવે આપડે
અને આમે સિટી માં શું કેવાય કે આપડે રાહ ના હોય ને એટલે આપણને એટલું બધું મજા ન ના આવે ને ફાવ નહી આપણ
ફાવ ન મા આપડો કામ કરવા ગયોએ તો હા સિટીમાં રમીને તો ન મજા આવે
ન મજા આવે અંદર અંદર આમ રમની અંદર રહેવું ને એટલે મજામાં આવે આપણને આપે ખુલ્લાતમાં ર રહેવાનુંે
આપડા આપે ગામડામાં રહેતા હોય આપ આખો દિવસ ઘર મન પણયા રખડતા હોય ઠંડા સા બેઠા હોયછી ચાળો બેઠ બેઠા હોય ના સિટી ના લોકો બધા એસીમાં રતા હોય
હા ને એસી મારે તો ને ચાર દવાલ ની અંદર બહાર નીકળવું નહી
બે નીકળવો ને આપે દરવાજો ખુલીએ તો એ દરવાજો ખુલ બારી ખુલીએ તો એ સારું કરતી આપડે હવા આવે
તો અને આપડે ખુલ્લામાં હોવા ખુવામાં હો રેવા વાળા ખુવા વાળાવી આપ
ટેરસ ઉપર ઉઈ તો ભેગું નથી આપડું તો એ તો એવી હવાનું આવી જાય
તો કવાનું હ
ના એ તો આપડે જાડ કુદરતી એવા આવે જાળવાની
આપડો દરિયોમાં પડે ને એટલે વધારે મજા આવે દરિયા નનું મોસમ દરિયો ભરાયે એટલે ખાો હોય ને ત્યારે થોડું ન મજા કેમ કે પવન નો દ ગરમ ઠંડો જ ભરા છે ને ત મજા આ દરી
જો અત્યારે બહાર બેઠ ને તો કેવું મસ્ત લોકેશન દેખાઈ ઝાડવા હને ઓન આવેને કઈ મજા આવે
હ મજાદાર ઠંડો પો અને વરસાદો મોસમ બધ હભરું અત્યારે તો હું લીલું લીુંઈ જ ને એટ બઉ મજા આવે
હ અત્યારે સુ કેવું લોકેશન મસ્ત દેખાય અત્યારે અમારે અં બાજુ હોય વાડી વાળડી કેવું લીધું સમખતી કઈ બધી
હું તે ધાબા માટેમાં રહ ને એટલે હું ધાબામાં અમાર ખુલ્લું છે બધું તો મજા આવેને બધું સામે દેખાય દરિયો સામે દેખાય અને જંગલે પણ હમે દેખાય.
અને તમારો દરિયો પણ ઓખો દેખાઈ નથી.
હમ ચોખો દેખાય ને જંગલે પણ આ બું દેાઈ બધું.
હ આપડ ગામડામાં એ એજને આપ ગામડામાં એવુંકેશન હો મસ્ત ન બહુ જ સારું લોકેશન હોય આપડે.
ખેતરે પણ દેખાય હરાવર. અત્યારે વરસાદમાં ખેતરમાં મજા આવતા હોય બધ લીલું લીલું માઇડ બી
ના આ લોકો આપડ ત્રણ કલાક આવીી તો ત્રણ કલાક માં એ લોકો ત્રણ ટોપિક જઈ પાસ.
હમ તણ ટોપિક છે હતા પણ.
તને નહી છ ટોપિક છે છ.
હમ.
એમાં આપણેે જો ખાવાનું બોલ ખાવાનો બોલ લો પછી એક જીવનનોો છે ને એક પરિવાર નો છે.
હમ પરિવાર ન ને નેક્ આપડે પરિવાર નો લઈ લીજો. તહેવાર નો લેલી છે દિવાળી નો હ.
ટોપિક ઉપર જાય સમજો ને ટોપિક ઉપર જાય છે આપણે વાતમાં તો.
હા ટોપિક ઉપર જઈએ આપડે તો.
આપડે કઈ આ દેવારી કઈ બીજી વાત તો કરતા નથી.
હમ બીજી કઈ વાતો કરતા નથીનેટકું ચાલે છે બસ ખાલી. એક વાર રિજેક્ટ ન થાય બીજા કોલ બસ.
બાકી આપણે આપણું કન્વર્સન પણ સારું જ છે તમે બોલો મેં બોલું.
હા બે ન ફિફ્ટી ફિફ્ટી જ બોલીયેીએ આપડે વધારે નથી બોલતા.
આ એ જ ને પછી રીજેક્ટ કરે તો પછી કંપનીને કેવું પડે ને કે ભાઈ અમારું કન્વેશન પણ સારું જ હતું.
હા. રિજેક્ટ તો લગભગ નઈ થાય પણ હવે બધા એક હારે બતા ને તો મજા આવે. કે રિજેક શો નહી શો આ બધું કામ કરી પછી રિજેક્ટ બતાવ મજા આવે.
એઈ લોકો જ હજી લોકો અપ્રુવ કરશે કુલ એમાં નથી આપણે અપ્રુવ કરશે પછી પેમેન્ટ કરશ લોકો
હા પેલા પછી ચેક કરજ પછી પેમેન્ટ એ લોકો શો થાય છે પેમેન્ટ બતાવ છે એટ અલગ નઈ બતાવે.
એ એું આ પ્રોજેક્ટ પણ પૂરો થશે વાલ લાગશે પ્રોજેક્ટ પૂરો થાય તો વાલ લાગશે.
કેટલી તારીખ છે આ લોકોને પૂરી કરવાની.
એવું કઈ છે ને ખાલી અ કીધું કે તમે. તો પૂરું કરો એમ પ્રોજેક્ટ જલ્દી ખતમ થાય એવો મેસેજ આવ્યો છે ખાલી.
એવું છે એમ તો બે ત્રણ નંબર થી થયજાય તો કરી નાખશું એમ તો
વાતો કરી નાખશુ આપણી પાસે છે જ તો કઈ ઘટી નહી તો તો આપડે આમાં પૈસા શેમાં આવશે?
જ્યાં પેમેન્ટ લખેલું હોય છે ને ત્યાં શો થાય છે પછી આપણે વીડ્રો વિડ્રો કરવાનો પંદર તારીખ પછી એમ એ લોકએ મને કીધું તું જ્યાં શો થાય છે તમારે પેમેન્ટ. હા પછી પેમેન્ટ લખીને આવ્યું ને ઉપર કોર્નરમાં
એ તો ખબર છે એમાં યુપીઆઈ નું ઓપ્શન છે અને બેંક નો ઓપ્શન છે.
હા તણ ત્યાં પેમેન્ટ બતાવશે. પછી ના આપણે વિડ્રો કરીએ છીએ ત્યાં સુધી વિડ્રો નહી થાય એ લોકો
અત્યારે એમાં છે ને કઈ લીક જ નથી થતું.
ના લખેલું છે ને ઉપર કે તમે ટાસ્ક પૂરા કરો પછી અપડેટ થાય એમ એ લોકો એમ કીધું. લખેલું છે પણ ખૂણમાં ઉપર એમાં પેમેન્ટ ઉપર ક્લિક કરો ને તો દેખાડે.
એ તો મેને એ પૂછ્યું હતું દસ કોલ કરીએ તો બતાવે? દસ મિનિટ કરો તો પણ પેમેન્ટ આવી જાય. પણ પ્રોજેક્ટ પૂરો થાયને પછી.
હા પછી બતાવે એમ.
એ તમારે દસ મિનિટનું પણ પેમેન્ટ આવશે.
હમ એને પૂછવું છે ત્રણ કલાકથી વધારે કરી શકીએ કે નહી. પુછીએ?
હા તો નંબર તો નંબર પાછા ચેન્જ કરી લેવાય પાછા દસ કલાકથી ઉપર હોય તો
તો પાછુ ગુગલ ફોર્મ ભરવું પડે ને એમાં
હા ફરીવાર પાછું એ જ કરવાનું ને જે કર્યું આપણે
હા ગૂગલ ફોમ ભરી દેવાનું ખાલી. આ એક જ દિવસમાં થઈ જાય ત્રણ કલાક નવરા હોય તો.
હા હા. કઈ વાંધો નહી આપડે એમ કે દસ મિનિટ થવા આવી છે.
હજી તો વાર છે કેટલી? આપણે દસ ને પંદર સેકન્ડ લઈ જઈએ એટલે આમ કોલ છેને રિજેક્ટ ના થાય.
હા તો એમ કરીએ.
દસ ને અગિયાર ન થવા દેવાય અગિયાર છે તો અગિયાર મિનીટ થવા દેવાય.
હા કંઈ વાંધો નહીં.
એમાં પછી લોચો થઈ જાય કેમકે આપણે દસ મિનિટ આપીને તો પણ નવ મિનિટમાં ગણે લોકો.
ના ના એમા શું કે દસ મિનિટ નું કીધું કીધું ફિક્સ દસ મિનિટ કોઈ ના કરી શકે.
કેમ કે તમે દસ મિનિટનું કરો તો કુલ નવ મિનિટમાં આવે.
હા નવ મિનિટમાં
ચાલો તમારી જોડે વાત કરીને મજા આવી. હા પાછો કોલ કરો.
હા પાછો